અ જે શ્રી ક્રષ્ન કેમ છો
હેલો જે શ્રી ક્રષ્ન ભાઈ એકદમ મજામાં તમે કેમ છો
હા હું તો એકદમ મજામાં છું અને હમણા તો એજ તમારી સાથે વાતચીત કર છું કે એટલે આરામ એટલે બહાર બેસું છું કારણ કે હમને ગરમી એટલી બધી લાગે છે ઘરમાં પણ કારણ કે પંખામાં પણ હું બેસેલો હતો પરંતુ ઘરે પણ એકદમ બધો બફરાટ લાગવાનો મને તો લાગે છે અને પંખામાં જે હવા આવે છે એટલી બધી ગરમ આવે છે કારણ કે ગરમી પણ હમણા તો જે ગામડામાં તમે જાણો છો કે આપણે જે પેલા ગામડામાં રતી હતી ગરમી હમણાં તો એ પણ ખુબ વધી ગઈ છે અને આપણને ઘણી બધી અસર પણ કરે છે કારણ કે આ પર્યાવરણને પ્રદુષણના કારણે તમે જાણો છો કે આપણે પ્રદુષણ જેટલું વધારે કરશુ શું તેટલું આપણને વધારે ગરમી લાગવાની જ છે કારણ કે પ્રદુષણ જો આપણે જેટલું વધારે કરશું તેટલું ગ્લોબલ વોર્મંગનું પ્રમાણ પણ ખુબ વધવા માંડ્યું છે એટલે કે આપણે જેટલું આપણે પ્રદુષણ ઓછું કરશું તેટલું આપણા દેશ માટે પણ સારું છે ને આવનારી પેઢી માટે પણ સારું જ છે કારણ કે આપણે જેટલું વધારે પ્રદુષણ કરશું તો પછી જ્યાં બધા ઘણી બધી પ્રકારના બધી જોવા મળશે અને તકલીફો આપો આગળ જતા થવાની જ છે કારણ કે આવા તો ગામડામાં પણ તો એટલી બધી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેથી બધા લોકો પણ તો બહાર જવા માટે ડરે છે કારણ કે પહેલા તો બધા ગામના લોકો એમ તો બપોરે મોસ્ટલી કામ કરતા હતા પણ તો બપોરે કામ કરવાનું પણ તાળે છે કારણ કે બપોરે એટલો બધો ગરમીનો તાપ હોય છે જેના કારણે એ લોકો આમ તો ઘરે જ બેસી રહે અને ઘરે આરામ કરે છે અને ચાર પાંચ વાગ્યા પછી એ લોકો કામ કરે છે કારણ કે હમણા જે ગામડામાં જે ગરમી ચાલી રહી છે તે મોસ્ટલી તો બેતાલીસ કે ચુમ્માલીસ એટલી બધી ડિગ્રી વધી ગઈ છે સેલ્સિયસ એટલે કે આપડે તો બહાર જવાનું પણ વિચારવું પડે છે અને બપોરે આપડણે જઈ જ નથી શકતા કારણ કે આપડણે બપોરે કશે કોઈ કામ માટે જઈએ છીએ બાઈક પર કે પછી એમ ચાલતા બી ક એટલી બધી લૂ લાગે છે કે પછી આ વાટ જ નહી પૂછે એટલે કે છે કે અ પર્યાવરણ આપણે પર્યાવરણને આપણે જેટલું સારું રાખશું તેટલું આપણને સારું આપણને આપશે અને સારું એ લોકો આપણને પેલું જ કરશે કારણ કે પર્યાવરણને આપણે જેટલું ગંડુ કરીરીશું તેટલું જ આપણને આવું બધી ગરમીનું વધવા પછી આવ ઘણા બધા પ્રકારના રોગો આપણને જોવા મળશે એમ એટલે પ્રદૂષણ અટકાવવું જ જોઈએ કારણ કે પ્રદૂષણ વિના આપણે એટલે પ્રદૂષણ નહીં કરશું તો આપણા દેશ માટે જ સારું જ છે અને આપણા માટે પણ સારું જ છે કારણ કે જેટલું પ્રદૂષણ આપણે ઓછું કરશું તેટલું આપણા માટે સારું જ છે કારણ કે પ્રદૂષણ જો આપણે વધારે કરશું તો પછી તમે જાણો છો કે ઘણા બધા પ્રકારના રોગો નીકળી આવે છે તમે જાણો છો કેમ કોરોના વાયરસ જેવા બધા જે આવીયા ગંભીર બીમારી આવી હતી તેના લીધે કેટલું આપડા દેશને નુકસાન થયેલું હતું એટલે કે આવી બધી બીમારીઓનું કાર મોસ્ટલી એમ તો આવું પ્રદુષણ જ છે એટલે કે પ્રદુષણને આપણે અટકાવવું જોઈએ અને કચરો આપણે કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ કારણ કે આપડા જે ગામમાં ઘણા બધા એવા લોકો હોય છે તે આ કચરો કચરો પેટીમાં નાખતા નથી ને ગમે ત્યાં કચરો ફેંકી દે છે એટલે કે પછી એના લીધે પ્લાસ્ટિક હોય એવા ઘણા બધા એ કચરો હોય છે લીલો કચરો સૂગ કચરો જેના લીધે આપડા જે જમીનને પણ અ અસર કરે છે તે પ્લાસ્ટિક તમે જાણો છો કે પ્લાસ્ટિક આખું આજીવન રહે છે અને તે વેલું બળતું પણ નથી અને તેનું આમ આયુષ્ય રહે છે એટલે કે પ્લાસ્ટિક તો ખુબ મોટું નુકસાન હવે ખુબ મોટું નુકસાન કરે છે અને જમીનને અને વાતાવરણને પણ કારણ કે વાતાવરણમાં તમે જાણો છો કે ધુમાડો પણ એવા ઘણા બધા ટ્રાફિકોમાંથી પછી ગાડીઓમાંથી જે ધુમાડા નીકળતો હોય પછી એવા ઘણા બધા મોટા ઉદ્યોગો હોય છે તેમાંથી પણ જે કચરાનો નિકાલ કે પછીવા ઘણા બધા પ્રકારના જે ગંડા વાયુ હોય છે તે હવામાં ભળે છે અને પછી આપણને નુકશાન શાન કરે છે કારણ કે આવા વાયુ કારણ કે જે વાતાવરણમાં જે વાયુ ફરે છે જેમ કે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાાઈડ પછી આવા ઘણા બધા વાયુ છે જે આપણા શરીર માં શ્વાસ લઈએ તો પછી આપણા શરીરમાં જાય છે આપણા હૃદય ના રોગો હૃદય ના રોગો થઈ જાય છે પછી એવું બધું જોવા મળે છે એટલે કે આપણે એ સા વિચારવું જોઈએ કે આપણે પ્રદુષણ એટકાવા એટલે જે થતું છે એ અટકાવવું જોઈએ અને વાતાવરણ એકદમ ચોખ્ખું બનાવવું જોઈએ કારણ કે વાતાવરણમાં જેટલું આપણે ઓક્સિજનનું પ્રમાણ વધારે રહેશે તેટલું આપણે માટે સારું છે તમારે શું કેવું છે આ બાબતે
હા તો મારી વાત તો એકદમ સાચી છે અને જેમ બનેમ આપણે પ્રદુષણનું અ જે પ્રદુષણ ફેલાય રહ્યું છે તેનો ઉપયોગ ઘટાડવુ જોઈએ કારણ કે જો પ્રદુષણ જો ફેલાતું રહેશે તો આવનારી પેઢીને ખુબ જ નુકસાન થશે આપડ તો આપણું જીવન ગમે ટમ નીકળી જશે પરંતુ જે આવરી પેઢી છે તેમણે ખુબ જ મુસીબતોનો સામનો કરવો પડશે અને હાલમાં જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ નવા નવા ટાવર ભા કરવામાં આવ્યા છે કારણ કે નવો એક કાર્ડ આવ્યો છે જેમ કે એરટેલ છે પછી આડ્યા છે તેવો જ એક નવો ડે ડેટેલ કેવું કઈ કાર્ડ આવ્યો છે જેના કારણે નવા નવા ટાવર ઉભા કરવામાં આવી્યા છે અને એ ટાવર એટલા બધા અ જે મુશ્કેલ હોય છે કારણ કે એને જે એમાંથી જે વેબ નીકળે છે એટલે કે જે અવાજ નીકળે છે તેના કારણે આપણને એટલો બધો એનો અવાજ આવતો નથી પરંતુ જે પશુ પક્ષીઓ હોય છે તેમને પર ઘણી બધી અસર થાય છે જેમ કે ચકલી હોય છે પછી કાગળ હોય છે મોર હોય છે એના પર ઘણી બધી અસર થાય છે અને જોવા જઈએ તો આ જે ગિનીસ વૅલ્ડ અ જે બુક છે એમાં પણ હવે તો ચકલી નામ લડાઈ ગઈ છે અને મેં ગામડામાં રહું છું તો પણ મને ચકલી પહેલા જેટલી જોવા મળતી તેટલી જોવા મળતી નથી અને જો આ જે ચકલીનું જે નાશ પામશે તો જે આપણું જે સર્કલ છે જે આપણને વિજ્ઞાનમાં ભણવામાં આવે છે જે આપણે જીવન જરૂરિયાતની જે સરકર જે સર્કલ છે તે જો તૂટી જશે તો આવનારી પેઢી માટે ડુક ખુબ જ નુકસાન થશે કારણ કે જે પશુ પક્ષીઓ છે એઓ જંગલ ઉભુ ઊભું કરવામાં ખૂબ જ મજબૂત રૂપ થાય છે કારણ કે એ લોકોના દ્વારા જ ઘણા બધા જંગલો ઓ મોટા થવામાં આવે્યા છે એ લોકોને કારણે જંગલો ઘણા બધાનું સુ ઉત્પન થાય છે એમ જે વનસ્પતિ હોય છે એમ એટલે એ અહીં જોવા જઈએ તો વનસ્પતિ અને પેલોનું પણ નુકસાન થવું નહી જોઈએ અને હાલ માટે શું છે કે વાતાવરણમાં જે ચેન્જીસ થયેલા છે તેના કારણે જે મેન જે નુકસાન થાય છે તે તો ખેડૂતોને છે કારણ કે જે જે મધ્યમ વર્ગના લોકો છે તેમને વધારે નુકસાન સહન કરવું પડે છે કારણ કે જે ઉચ્ચ કક્ષાના લોકો છે તેઓ તો શું છે કે એ લોકો પાસે કંપની હોય છે અને વર્કસ કામ પણ કરશે એટલે એ લોકોને પ્રદુષણ મળતું નથી પણ ગામડામાં ખેતી કરે છે તેમને પ્રદુષણ ખુબ જ અ અસર કરે છે અને એમની ખેતી જો નાશ પામે છે જે પ્રદુષણના કારણે તો એમને જે મુસીબત હોય છે જેમ કે લોન લઈને કેટલાક ખેડૂતો તો લોન લઈને ખેતી કરે છે તો એમને લોન ભરવાનું પણ મુશ્કેલ થઈ જાય છે અને એવા સમયે જો એ લોકોને સરકાર પણ કાએ ન કરે તો એમના પર માથે ઘણું મોટું સંકટ આવી જાય છે અને જો પ્રદુષણ છે એ હાલમાં શું છે કે પહેલા શું ગરમી ઓછી પડતી હતી અને એટલે તાપમાન મેન્ટાઇન રાખ્યું એમ અને ઋતુ બરાબર ચાલતી હતી પરંતુ જેમ જેમ દિવસ પસાર થયા તેમ તેમ જે વાતાવરણમાં ચેન્જીસ થયા તેના કારણે ઘણા બધા સન રહે છે અને એવું નથી કે જે વનસ્પતિને જોઈએ તે પોષક તત્વો મળતા નથી અમે પોષક તત્વો તો આપીએ છીએ ઉપરથી જે અવે હાલમાં જે દવાઓ રાસાયણિક દવા નીકળી છે તેને પણ છંટકાવ કરીએ છીએ પરંતુ તો પણ હાલ જોએ તો અ જો ર મળતા નથી કારણ કે જે નાની કલમ હતી પાંચ છ વર્ષ પહેલા તો એ નાની કલમ પર સારી એવી કેરી પડતી હતી અને હાલમાં એ જ કલમ મોટી થઈ ગઈ છે તો વધુ કેરી પડવાની જગ્યાએ તેના કરતા જે પહેલા પડતી તેના કરતાં પણ ઓછી પડતી થઈ ગઈ છે ધારો કે એક કલમ પડતી કે પચાસ થી સાત મણ કેરી પડવી જોઈએ તો તેને પર થી એ માંડ માંડ પાંચ થી છ મણ કે પડે છે એટલે ખેડૂત છે તો એને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને આ નુકસાન એમ જોવા જઈએ તો આ જે વાતાવરણમાં ચેન્જીસ થઈ રહ્યું છે તેના કારણે જ થયેલું છે સો તમે જે વાતાવરણમાં તમે પણ ચેન્જીસ તો જોઈ જશે અને તમારા બાજુ પણ થઈ જશે તો તેના આ જે ઉપાય તમે શું નક્કી કરીએ છી કેવી રીતે તમે પ્રદુષણ ઘટાડવાનો ઉપાય શોધ્યા છે તમે એના વિશે થોડું ગણું અમને જણાવ શકો છો
હા વરી એટલે કે હવે તો પ્રદુષણ અમે જેલું અટકાવશું એટલું આપણા માટે સારું જ છે કારણ કે આપણે વધારે ને વધારે તમે એવા કે આપણા જે દેશમાં તમે જાણો છો કે ઓઑક્સિજનનું પ્રમાણ વધવા માટે આપણે કે વૃક્ષો વાવવા જોઈએ અને વૃક્ષોને કપાવાને જોઈએ કારણ કે અમને તો તમે જાણો છો. જંગલો પણ કપાવવા માંડ્યા છે અને જંગલમાં જે રહે. એ લોકો પોતાનું ઘર છે પ્રાણીઓનું તે પછી એ લોકો ક્યાં રહેશે એ અને જે જંગલો છે કાપાવા માંડે છે ત્યાં, આવા ઘણા બધા ઘણા મોટા ઘણા બધી જ જગ્યા એમ તો મોસ્ટલી એટલા મોટા ઉદ્યોગ આવી ગયા છે અને એવી વિચારવું જોઈએ એમ કે જંગલો ન કાપવા જંગલો એ પ્રાણીઓ કે પક્ષીઓને પોતાનું ઘર છે. કારણ કે પછી જે પ્રાણીઓ હશે. જંગલી પ્રાણીઓ હોય તો પછી આવા આપણા ગામડામાં પણ જોવા મલી જશે અને શહેરોમાં પણ જોવા મલી જશે પોતે રહશો ક્યાં અને અવે ફરયા કરે છે ગમે ત્યા એટલે કે એ વિચારવું જોઈએ કે જંગલોની કાપવાની જોઈએ અને આપણા આજુબાજુ વિસ્તારોમાં આપણે વધારે ને વધારે વૃક્ષો જોઈએ અને તમે કીધું કે ખેતીમાં પણ આ વાતાવરણ પ્રદુષણ આપણને ખુબ અસર કરે છે કારણ કે આ પ્રદુષણ આપણે જેટલું વધારે કરશું તેના લીધે વાતાવરણ બગડશે. અને જે પણ આપણે ખેતી કરીશું તેને નુકસાન કરશે એટલે કે મારે તો એ જ કહેવું છે કે આપણે વૃક્ષો વાવવા જોઈએ અને કચરો ગમે ત્યાંની ફેંકવું જોઈએ અને અમારા ગામમાં તો ઘણા બધા એવા લોકો જાગૃત છે અને યોગ્ય કચરા એટલે કચરો કચરા પેટીમાં જ નાખીએ એ જે લોકોને સ લે લે એ મગજમાં તો છે પરંતુ અમારા ગામમાં અમુક જે લોકો છે એમ કે દશેક જણા મોસ્ટલી એવા બધા ઘણા બધા જે ગામમાં તમે જાણો છો કે ઘણા બધા ગામમાં તમે જાણો છો કે અમુક લોકો એવા વ્યસનો કરતાય જેમ કે ધૂમ્રપાન પછી આવા આલ્કોહોલ પીતા હોય છેવા ઘણા બધા પ્રકારના વ્યસન કરતા હોય છે જેમ કે સિગારેટ છે એટલે કે એવું બધું કરે છે અને તમે જાણો છો કે સિગારેટનો જે ધુમાડો નીકળે છે બહાર તે કેટલો ખરાબ કહેવાય છે. એટલે જે પીવા કરતા આપણે જે એનો સ્મેલ લઈએ ત્યાં બેસીને તે આપણા માટે ખૂબ ખરાબ છે ભલે આપણે બિય નથી પણ એનું જે આપણે સ્મેલ લઈશું તો પછી આપણા ફેફસામા પણ અસર કરશે અને આપણા શ્વાસ લેવામાં તકલીફ પડશે એમ એટલે કે આવા જે ગામના લોકો છે તે લોકો સુધરવું જોઈએ અને યોગ્ય રીતે આવો કચરો ન કરવો જોઈએ ગમે ત્યાં અને યોગ્ય રીતે પોતાના દેશમાં ત્યાં અને યોગ કેવી રીતે ગામના ગામમાં અ કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ એ માટે જ કેવું છે અને અમારા ગામમાં તો અમે ઘણી બધી એવા કેમ્પો કરેલા અને ઘરે ઘરે બધા અને જઈને લોકોને સમજાવેલું અમારા ગામના સરપંચ હતા તે લોકો પણ ઘરે ઘરે જઈને બધાના ઘરે કીધું. કે તમે એટલે કે વ્યસન મુક્ત થઈ જાવ અને પોતાના પરિવારનો વિચારો અને આગળ જતા તમને એજ કામ આવવાનું છે એટલે જેટલું આપણે પોતાના પરિવાર ન વિચાર તેટલું તમારા માટે સારું છે કારણ કે આપણે તમે એું વ્યસનો કરશો પછી ગમે તે પીશો પછી ઘરે આવીને ઝઘડા કરશો તેની છેલે એટલે પોતાના પરિવારને પહેલું સ્થાન આપવું જ જોઈએ કારણ કે આપણે પહેલો સહારો પરિવાર જ છે એટલે કે પરિવારને બચાવવા માટે આપણે આવા બધા વ્યસનોથી દૂર રહેવું ખૂબ જરૂરી છે કારણ કે ગામડાઓમાં ઘણા બધા કિસ્સાઓ જોવા મળે છે કે આ કોઈ પતિએ આવો વ્યસન કરીને એમના જે પત્ની છે તેમને એવા ઝઘડામાં કોઈ ગલત હાથ ઉઠાવી દીધો અને એું મે પણ સાંભળેલું છે એટલે કે એવું પણ બધા વિચારવું જોઈએ કે એ વ્યસન કરવાથી આવ બધા પ્રકારની તકલીફ થાય છે તો પછી એ છોડી દેવું જોઈએ કારણ કે આવું બધું વ્યસન કરવાથી મગજ પણ હું કંટ્રોલમાં નથી રહેેતું અને આવું મગજ એ લોકોને ડાયવર્ટ થયા કરે છે આ પીવા થું થાય એટલે કે એ લોકો મન જ થાય કરે કે પીવાનું મન થાયે કે આવું જે આવા ગંદા વ્યસનો છે તે ખુબ ઝેરી કહેવાય એનું છોડવું ખુબ અઘરું છે પરંતુ છોડવું જ પડે છે કારણ કે આવું જે આપણને લટ લાગી રહશે તો પછી આપણું આયુષ્ય ટૂંકું થવાનું જ છે કારણ કે જેટલું આપણેે્ યસન વધારે કરશું તેટલું એટલે આપણું તો નથી પરંતુ આપણેે વ્યસનો દૂર રહેવું ખૂબ જરૂરી છે જે વ્યસનો કરતા જે કરતા છે તે લોકોને જરૂરી છે કારણ કે વ્યસન કરવાથી તમે જાણો છો કે આપણુ આયુષ્ય ટૂકું થવાનું જ છે એટલે કે આપણે જેટલું વધારે વધારે આપણે એ આપણું પોતાનું હેલ્થનું સારું રાખશું તેટલું આપણા માટે સારું છે કારણ કે ઘણા પ્રદુષણના કારણે આપણને આ બીમારી જોવા મળે જ છે સારું મળે પાછા પ્રદુષણ તો આમ તોમ થોડું ઘણું કરવા માંડ્યું છે પરંતુ હવે તો દેશમાં ઘણા બધા લોકો જાગૃત છે પરંતુ હવે શહેરોમાં છે ગામડામાં ઘણા બધા કેમ્પ કરવું ખુબ જરૂરી છે સારું મળી પાછા આપણે પ્રદુષણ કે પછી અન્ય કોઈ દેશના ગંભીર બાબત વિશે આપણે વાતચીત કરીશું.
હા, ચાલો મળશું ત્યારે વાત કરશું.
હા